આવા દે.
બસ ફાઈન ફાઈન રણજીતભાઈ, તમે કેમ છો?
હું મઝામાં
બરોબર બરોબર તમારે કેવું ચાલે છે પેલું તણ માનની બિલ્ડીિંગ બનાવુ છે તેનું કામ
ચાલી જાય
એવું છે એમને આ તો અટકાઈ ગયા એટલે શું વિચારતા હતા
વિચારો આમ કશું નહી હવે હું વિચારીએ થાય તમે તમે કોમ. જોઇએ હવ હું થાય જગન્નાથમાં
હા રથયા ત્રામાં જોવા તો ગયા તા તમારો ફોન પટ્યો પછી કલાક કે અડધો કલાક લઈને આવ્યો તો પૂરો ભાઈ લેવા મેને તો ના પાડી તે મક હું તો બાઈક લઈને નથી આવતો. તમારે સ્કૂટી લઈને લેવા બો તો આવો પછી મોઠું બગાડીને આયા તો ફરી લેવાઈ યા
બરોબર
અને પછી અમે ગયા હતા પછી દર્શન કરી દસ મિનિટ પંદર મિનિટ જેવું થયું હશે નજીક આવીઈ ગયા તા જગન્નાથ ભગવાન તો દર્શન કરી અને મને મૂકી ગયો
બરોબર
એ ટાઈપ બધા હમ્મ હમ્મ તમારે હા અમે તો ફટી ગું કમ્પ્લીટ દર્શન થઈ જાય એક નંબર મજા ગ ખુબ વસ્તી હતી ઘણા શ કે આ બધા અલગ અલગ ચાંખઓ જોવા મળી હતી અરે સારું હતું એ રહ્યું આમ હા
ચાકી્યો
અરે જબર જસ હતું શું કેવું પેલા તલવારો લઈને છોકરીઓ રમતી હતી ને પ અલગ અલગ પેલા પંજાબી વાળા નઈ- લડતા હોતા ટાઈપ નો આખો પહેરવેશ પહેરેલો હતો- એવું ઘણું બધું હતું જોવા જેવું હમ પણ અમે તો પાસેલું નહી ગયુ જોયું. ખાલી આગળ જે આ્યા ને ભગવાન દર્શન માં ત રથ લાઈનમાં હતા એ રથ ના દર્શન કરીને પઈ નીકળી ગયા હતા અમે તરત જ કારણ કે ગણધી ખોબ હતી હમ્મ
જોવાનું હોય ભ આપડે દર્શન થઈ જાયત બહુ થઈ જાય
બા બીજું શું જોવા પૂરો ભાઈ હાાલ જ મમ્મી ને દર્શન કરવાવાજ હતા તે દર્શન કરાવ પાછા લાયા હમ્મ હા એવું પૂરોવબેન હવે જવાનું છે ને દુબઈ
છો
એ ફરવા જાય એમના પત્નીને બંને
શું વાત કરો છો દુબઈ
હા દુબઈ અમને વાઈફ ને ઈચ્છા થઈ ફરવા જવાની કે પૂરવ તું ક્યાંય લઈ નથી જતો તો મને લઈ જાને
પૂર્વથીધ તો દુબઈ જ ફરવા જાયબ-
પૂર્વભાઈ કેવું નાનું તો કઈ હોતું જ નથી- ફરવાનું હવે અમને ગમ્યું છે તો હવે નક્કી કર્યું દુબઈ આમ તો એ માલદીિવસ જવાનું વિચારતા હતા.
માલદીસ તો જ જો ભાઈ દુબઈ કરથી તો માલદીિવસધા હાર
હમ પણ હ એ ઈચ્છા થઈ કે દુબઈ જઈએ થોડું સોનું ને એ બધું પણ લેતા આઈએ એમ
ચાલ આવા નહિ મળતો સોનુ
અરે એ તો બઉુ લાવવાના છે નીતાબેન માટે ગોલ્ડ પ્લેટેટ ઘોઘરો પણ લાવવાના છે.
એવું એમ
હા એવું એવું એમના પ્લાન તો બઉુ ઊંચા હે.
ઊંચે લોકોગો કે ઊંચી પસંદ. ના ના આપડે તો કોઈ મંગાવવું નઈિ પછી સુખ્વંત જઈને પાસ આવે ઘણું.
એવું હે એમ ને.
તો અતાર જે એ બાજુ જે હાલત ચાલી રહી હે. એ આધારે ના જાય તો સારું હોય.
સાચી વાત છો એ સલાહ આપવી જરૂરી છે અત્યારે યુદ્ધના માહોલમાં તંગ દિલી ભર્યું વા ત્રણ છે ચારે બાજુ અને ક્યાંય કોઈ મિસાઈલ આવી, અને પુડુમ દઈને પડી જાય તો. પૂર્વ વાયડુ પીન્ડુ વળી જાય.
હા તો પૂર્વ ભાઈને માર્ગી બહેન નુ સ્વાહ થઈ જાય.
સ્વાહા થઈ જાય સાચી વાત છે અત્યારે બહ સાવચેત રહેવા જેવું બાબત છે.
ચ્છા પૂર્વ ભાઈ આવે તો અમને સલાહ હજો આવી કે ભ પૂરો ભાઈ અત્યારે તો દુબઈ બાજુ ના જવાય, માઉન્ટ આબુ જતા આવે.
હા માઉન્ટ આબુ નું સારું છે એમને ગય લગભગ ગયા વર્ષે પણ પતિ પત્ની ગયા ત માઉન્ટ આબુ. ા અને ચાચા ઇનમાં રોકાણ હતા બોલો.
ઓહ હો ચા ત એ મોંઘી એ ભી.
હમ અને એટલી મોઘીમાં રોકાય એટલે એમને દુબાઈ પણ પોસાય.
એમને ભાઈ બારનો રૂપિયો આવે ને હેલો ભાઈ બાર હે કે કેનેડા.
કેનેડા હ ની એ ભઈ સાચી વાત એ તો કેતા હતા કે મારે તો ડસ્ટર લઈને જવું હે કે દુબઈ.
આ
નીકળી જ કે ડસ્ટ હ બાય રોડ કે ડસ્ટલ નીકળી જઈએ કે અમે બ ક્યું કે.
તો તો હું પછી ટ્રમ્પ કાકાને ડાયરેક્ટ જ કોન્ટેક્ટ કરું ભાઈ એક આવા હે. બરોબર જહાજમાં એક ડસ્ટર હશે. બાવીસ વીસ નંબરની.
બરોબર બરોબર ચાલે ચાલે તો એવું કરો તો ઘણા બધા અહિયાંયા ખુશ થઇ જાય. પાટોળમાં પૂરો હોય શું ફરવાના શોખ ને ને યાર એટલે બધું રેવાનું ય તમારે જો જવું નઈ ફરવા જોએ
આ મારે તો ભાઈ અ જાવઓ વળી તમે બધા પ્લાન કરો તો અમે તૈયાર જ. છ સો લો ટાઈ તો વિચારે આવે કે હવે ભ હવે પછી ન જે સમર આવે. ચાહેૈ.
હમ લદ્દાખ જાવું એમ ને.
હોવા.
લદાખ જવાય જવાય
ખૂલો ટ્રીપમાં હારંમરરો લદ્દાખ
હમ અને તમે ત્યા કોઈ ફેક્ટરી બેક્ટરીમાં શું પાછળ અવાજ બઉુ આવે તમારો.
ના ફેક્ટરીમાં નહિ ભાઈ એક કાકો હ અહીંયા દરવાજો ખોલે હ.
બરોબર બરોબર તો શું થોડું આપડે પેલું રે એટલે. હમ ચાલ ચાલેલે વધો નહી વાો નહી બોલો બોલો તો બીજું ક તમારે
ભ બીજું તો એકદમ ભાઈ સુખ શાંતિની જિંદગી ચાલે હેડી જાય હમણાં બરોડા જ હ સરી બરી સારું હમણા બરોડા જયા ત હર્ષદ ભાઈ એમ હા હર્ષદભાઈ એમની વાઇફ ને મૂક જતા ને બરોડા
ઓહહ ગાડી લઈને જયલા શું
હા ગાડી લઈ જતા હડસદ દિ
ઓહ તો હવા નીકળ્યા હ છો
હમ સવાર છ વાગે નીકળ્યાતા હું હર્ષદભાઈ એની વાફ એનું છોકરું ચાર જણા બાર વાગે પોહોચવુ. પચી જતા અને પછી ત્યાં ચ ફેમસ છે જગદીશ ની ફરસણ થઈ હતી ફરસાણ બરસ લીધું.
અચ્છા હહા.
ટાથી બાર એક વાગે રિટર્ન એટલે પાંચ વાગે પાછા બરોડા થી ઘરે.
ઓહ નાસ્તોને બધું લઈને આ્યા એમને તમે તો તો જલ્દી આઈ. બઉુ જબરજસ્ત ચલાય ગયા તમે હવાર જઈને હોજ આવતા એ ત્યા હા હા હા એ હાઈવે પણ બહુ સારો હતો
જે બરોડાથી અ અ અ અમદાવાદનું તો એક્સપ્રેસ વે તો બ્રિજ જે ન્યવું પંચાણું કિલોમીટર ન હોય તો કલાકમાં કલાકે નહીં થતો
કલાકે નહી થતો સાચી વાત એ રોડ જબરજસ્ત બનાયો હો ભાઈ એક્સપ્રેસ વે હ છે નને એ વાહ ભાઈ વાહ.
એક બીજો બન્યો એક્સપ્રેસ વે એ બરોડાથી જ નીકળે.
અ ના કઈ જગ્યાએ.
બોમ્બે દિલ્હી ટેક અને બરોડા.
હા ખરો ખરો. અ તો હવામાં તમારે ટોલ ટેક્સ કેટલો લાગ્યો હતો.
આવક જાવકને બસો પિસ્તાલીસ.
આવક જાવક ના ટોટલ થઈને બસો પિસ્તાલી એમને ઓહો. વધારે ના કેવાયમ તમાર શું કેવું હ.
ભાઈ વધારે તો ના ના પેલેથી આટલો જ છે.
હમ હમ.
પ્લસ એની જે હો કિલોમીટર કલાકમાં કપાઈ જાય એ પ્રમાણે તો બસો પિસ્તાળી બરાબર ખોટા નહીં.
એવું છે એમને.
હમ બીજા રોડ જો તો બસો પિસ્તાલીસ નું એટલું તમારે બે ત્રણ લીટર પેટ્રોલ વધારે ખઈ જાય હવે પેટ્રોલની બચત થાય છે ને તમારે.
હા સાચી વાત ખરી ખરી.
એક જ સ્ડ હેડો એટલે એવરેજે બે હ ગાડીની.
હા એટલે ચાલે ચાલે ઓવર ઓલ તમને ફાયદો જ થાય એમાં.
હા ઓવરઓલ એક્સપ્રેસ વેમાં ફાયદો થ ભલે ટુ વલ ટેક્સ ભરવાનું થાય પણ એવરેજ બે છે ગાડીને.
હમ અને. તમે એવી લઈને ગયા તા કે પેટ્રોલ વાળી ગાડી હતી તમારે. અચ્છા અચ્છા પ્યોર પેટ્રોલ એટલે તો આ ઈ ટ્વેન્ટી વાળી હશે શું કેવું.
ના ઈ ટ્વેન્ટી તો નઈ ગાડી તો બઉુ બે હજાર વીસ નું મોડલ હવે ખબરહિ એમું ઈ્વેન્ટી પેટ્રોલ ચાલે. નહી ચાલતું અતાર તો ભાઈ બખાડો ચાલી રહ્યો દશું ટટી પેટ્રોલ ને નઈ.
હા હા સાચી વાત છે તમારી.
એવરેજ કટ તો થાય ભાઈ અમે તો પોતે નક્કી કર્યું કે હું પેલા આ રીતે એક્સપ્રેસ વે ઉપર જતા ત નુ
હમ
તો હર્ષદભાઈની ગાડીમાં કમસેે કમ ચોવીસ પચ્ચીસની એવરેજ બે હતી. આ વખતે એકવીસ ની બેઠી છે ચાર કિલોમીટર ની એવરેજ
બોલો તો તો જુના સાધનોનો તો કેટલી એવરેજ ખરાબ જાય
જૂના સાધનોનો તો ભાઈ આ લોકો ન રાખું જોઓ ભાઈ ટ્વેન્ટી પેટ્રોલ ને ભાઈ તમે જેને મોંઘુ પડે એકસો દસ વાળું પુરાું પૂરા બ આખેંગ બાજું
હમ હમ
ચાલે ચાલે તે વાંધો નહીં તો આપડે શું મારે તો હવે કેવું છે કે લાંબા ગાળે કોઈ એવો પ્લાન છે. એવુ સાધન લાવું છે એટલે શું આ બધા પેટ્રોલના બધા ડખા જતા રે.
આઠ લાખની આવે હર્ષદભાઈ જોડે છે. ટાટાની બરાબર એટલે એવી પ્રો લવાય.
ચાલે ચાલે તો એજ લવાય સૌથી સારું શું કેવું અને તમારે ઘેર સોલર હોય ને સૌથી સારું
સોલર એમા કોઈ પેટ્રોલ માં કોઈ એટલું બધો શું કેહેવાય ફરક નહી પડતો. તો બરાબર પણ તો યાર લવાય એવી લાંબા ગાળે ફાયદો જ છે.
તો તમારે એવી લાવવી નથી.
અમારી જોડે ભાઈ ઓલરેડી છે ગાડી પેટ્રોલ હવે તો આપતા પણ નથી.
હા હા એવું છે એમને તમારે કઈ કંપની ની ગાડી છે.
આપડે તો નિશાનની
નિશાનની એમને મને લાગે ગાડી ઉપર તો તમે એક વખત જાપાન ટુર કરી આયા નઈ.
આ એ ગાડી ઉપર આપણને જાપાન ની ટુર મળી હતી તો ફરી આયા.
તો તો આમ તો તમારે ખાસું વસૂલ થઈ ગયું કેવાય ગાડીમાં.
મારી ગાડી મફત જ છે એવું સમજીએ તો એ ચાલે ને જાપાન કોણ લઇ જાય આપણને એ તો પેલા તો સૌથી મેઈન પ્રોબ્લેમ પૈસા હોવા છતાંય જાપાનના વિઝા મળવા.
ભાાઈ એ સાચી વાત જાપાનને વિઝા મળવા તકલીફ પડી જાય છે.
હમ એટલે આપણને એ બાબતે ઘણી તો જાપાનનું સારું ગયું છે. ઓવર ઓલ જાપાનમાં કોઈ પ્રોબ્લેમ નથી.
અચ્છા અચ્છા તો આ તમારા જાપાન નો કેટલા દિવસનો ટુર હતો.
આપડે જાપાન નું મારે સાત દિવસ
સાત દિવસ નો જાપાન નો ટુર હતો એમને
હા.
તો તો આખું જ આપ પણ ફરી રહ્યા છો તમે.
જાપાનની જે કંપની લય ગઈ હતી તેને બધું મોસ્ટ ઓફ ફેરવી જ નાખ્યું છે.
હમ હમ
બહુ સારી જગ્યાએ મોકલ્યા પણ ગજબ છે બહુ એડવાન્સ ચાલે છે જિંદગી ની અંદર.
એવું છે એમને તો તમને પર્સનલ જેટમાં લઇ ગયા હતા જાપાન.
નાનાભાઈ એરોપ્લેનમાં.
બાય.
ત્યાં બધી સુવિધા સારી છે. ફાાઈવ સ્ટાર હોટલમાં તો સ્ટે હતો
એ જ કવાય ને બે બાય પ્લેન જ કેલા પણ તને બિઝનેસ બિઝનેસ ક્લાસ આલી ત કે ઇકોનોમિક શીખલી તી
હ એટલું બધું આપણને ખબર નહ પ તું પણ કમ સર્વિસ સારી હતી
તમાર લુક જોઈને તો તમારી ઇકોનોમી ચાલી હશે શું કેવું તમારું
ના પણ હ સિટિંગ તો અમાર સારું હતું બે લોભા કરીને બેસી શકતા હતા
શું વાત કરો તો તો તમને બિઝનેસ ક્લાસ આપી લાગે છે
અ પણ ખબર નથી પડતી બને બ ક્લાસ પબ્લિક તો હ રીતે જ હાઈ રીતે જણાતો હતા
ઓહો ઓહ શું વાત કરો
હમ પણ ભાઈ ફ્લાઇટ બઉ બઉ ગજબની ફ્લાઇટ હતી બાર કલાકનો રૂટ હતો બાર કલાકની રૂટની ભાઈ તો હારી જ બેન
અને બાર કલાકની હશે તો તો તમારે એન્ટરટેનમેન્ટ ને પછી ખાવાનું બધું ધ્યાન તો સારું રાખે
બે ટાઈમ હા બે ટાઈમ જમવાનું ભાઈ તમારે ત્યાં પીવું બીવું હોય તો ફ્લાઈટમાં ચાલે કે કોઈ લોકો પણમ બસ સારી હાલત છે પી શું બાર કલાકની હોય ત્યાં અંદર ભાઈ ઘણી વખત જે ઉપરનું વાતાવરણ ખરાબ હોય તો વાઇબ્રેશન એવું હોય તો તમને એક શું એક બે પ એક બે બે કલને તમે ફક્ત શાંતિથી નિરાંતર લઈને હોઈ જાો
ઓહ અચ્છા અચ્છા એવું હ ના સરા તો તો બહ સારી એરલાઇન્સ કહેવાય કઈ કંપની એરલાઇન્સ હતી આટલી મસ્ત
જાપાન જાપાન એરલાઇન્સ જ હતી.
જાપાન એરલાઇન્સ હતી તો તો કઈ એની તો સર્વિસની વાત જ ના થાય એની તો ટોપ કલાસ સર્વિસ પ્રોવા કરે અને પછી. ત્યાં જઈને તમે તો આમ હોટલને બધું તમારું
લ હા નિશાન તરફથી જ હતું હોટલ ફાઈવ સ્ટાર હતું. દ ગ્રાન્ડ પેલેસ